રોશની કઈ નઈ બસ જો અહીંયા મારા બાલ્કનીમાં જમીને બેઠા તમે હું કરો?
બહ અમેભી જામીના ભાઈ બેઠા એ
જમીને બેઠાએ હો
હા.
હમ, શું બાકી સારું કેવ વરસાદ પાણી હુ છે?
વરસાદ પાણી હવે હમણાં તો શરૂ જ હતો અઠવાડિયું કે આવ્યો. પછી હમણાં બે અઠવાડિયાથી કઈ દેખાતો નથી.
હમ, એવું છે એમ ને બે અઠવાડિયા રેય દેખાતો નથી.
હમ, તમે બોલો તમારી બાજુ કેવો વરસાદ પડે?
અમારે પણ અહીંયા બો વરસાદ છે અત્યારે તો જો કે કાલ રાતથી એક ધારો ચલું છે. થોડો થોડો થોડો થોડો ચાલુ જ છે હજી અત્યારે આમ થોક બંધ થઈ ગયો બાકી વરસાદ ચાલુ જ હતો.
એવું છે.
હમ, ના.
હમ.
હવે તો અત્યારે તો આજ તો કોલેજ જવામાંય રડવા થઈ ગયા હતા વરસાદ છેલ્લો હતો ને તેના કારણે.
એમ છે.
એમ, હમ.
જુનાગઢ હો ને તમે?
બોલોને‌ હા, જુનાગઢ છે.
હમ, જુનાગઢ તો બો વરસાદ પડતોય ની?
હમ, વરસાદ તો બો પડે હ કઉશ તું કરી કે? કાલ રાતનો એક ધારો સલું છે હજી બન જ નથી થયો. આજે તો ગરમી ના જવાનો પ્લાન કર્યો હતો તેવું પણ કેન્સલ થઈ ગયું કેમ કે વરસાદ બો હતો. ને તેના કારણે અમે કોલેજે ગયા તો કોલેજ પ્લાનિંગ કર્યું હતો કે ભાઈ હેલો ગીરનાર જઈએ જે વરસાદના કારણે. પણ વરસાદ એટલો હતો ને તેના-કારણે ગિરનાર પણ ના જવાયું આજે કેમકે વરસાદ હતો ને પછી બાજુ ત્યારે બાજુ એવું થઈ ગયું હવે ગિરનાર ઉપર જવુંય તો રજીસ્ટ્રેશન કરવું પડે હવે ત્યાં જઈને રજીસ્ટ્રેશન કરીએ ને તે બધું કરી તો દોસ્તારો કેવા રેવા દેઇ.
હમ્મ.
ફરી પાછા એ કે ક્યારેક જઉું એ કે એ હમણાં ઓલો દીપડો ઉપાડી ગયો હતો ને છોકરાને હા હા બીજું હા એ કેમ કે તમે નું જોયા ત તેના કારણે અત્યારે હાલમાં ત્યાં જવું ને ગિરનાર
હ હ.
હ તો પેલા ઓનલાઈન ઓલું કરાવવું પડે આપડે બુકિંગ અને ત્યાં આપણે જવું પડે પછી પાછા આપડે ગિરનાર ચડી જઈએ ને ઉતરીયએ ને
હ.
તો પણ આપડું રજિસ્ટ્રેશનમાં નામ ઓલું કરાવવું પડે એટલે કે આપડે અયાં એ ના એટલે ટોટલ એ એવી રીતના તે લોકો કરે કે જેટલા લોકો જાય એટલા પાસે આવે છે તો કેને ત્યાં કઈ રો કઈ નથી જતા ને એમ. કઈ પ હોય કેમ હોય તો કે બધું સું થઈ ગયું નકર તો હમણાં તો વસાળ તો નવી સીડી એક જ સલ હતી જટાશંકર પછી આ આપણે રોપેન જૂની સીડી બધું બંધ હતું.
એ હમ છે.
હમ હાલમાં હમણાં બધું ચાલુ થઇ ગયું નગર તો બધી વસ્તુ બને હતી બસ ખાલી અહીથી નવી સીડીથી જવા દેતા ગિરનાર ઉપર
હા હ.
હમ્મ. આવો ને હવે તમે ક્યારેક
અમે આવીએ હ અત્યારે તો હું કઈ છૂટા નથી અમારી કોલેજ હાલે હે ને
હમ્મ પણ તમે તો કોલેજમાં બંક માર્યો ને
ના ના બંક હમણાં તો નથી કેમ કે એને પેલા અઠવાડિયા માં એવું શરૂઆત થઈ ને એસ વાય ની ત્યારે બહુ બક બરા જ તો હવે થોડું વઈ જાય ને એમ
હમ્મ રેગ્યુલર થઇ ગયા એમને બ શું પ્રેક્ટિકલ પ્રેટિકલ બધું ચાલુ થઈ ગયું.
હા એટલે અમારેને પ્રેક્ટિકલ ને બધું શરૂ થઈ ગયુ પ્રેક્ટિકલમાં તો જવું પડે લેકચરમાં તો હાલે-પ્રેક્ટિકલમાં જાવું પડે ને તો પાછું હે ને અમારે ઓલ તો માઇનર તો નીકળી જાય એ એસ વાય માં
હા હા.
એટલે મારે ને માઇનોર માં બોટ ની હતું તો એઈ તો નીકળી ગયું તે હવે હું કે ફિઝિક્સ છે તો ફિઝિક્સમાં ખાલી છે ને બે જ ચેપ્ટર છે.
હમ. મે હમ્મ એવું છે એમને
હા એની એક્ઝામ તો નો અવે હા મે તો કેમ
તો તો હવે તો બે કેમ હમ્મ
હા બોલો બોલો.
હા કેમેસ્ટ્રી ના બે પ્રેક્ટિકલ થઈ જાય ને તમારે
હા હા બે
હ. કેમિસ્ટ્રીના બે પ્રેક્ટિકલને બોટની ન એ ફિઝિક્સ ન એક પ્રેક્ટિકલ રહે.
હમ. પ્રેક્ટિકલ તો મેઝોરમાં આવી જાય ને બે આપડે હું કે મેઝોર સબ્જેક્ટ. પછી બે એક મેઝોર માં શું કે મેઝોર સેવન હૈ એમાં પાછું પ્રેક્ટિકલ આવી ગયા.
હમ હમ.
મેજોર ફાઇવ, મેજર સિક્સ ને મેજર સેવનમાં પ્રેક્ટિકલ એમ.
હમ, અમારે એવું અમારેમાં એવું છે અમારે પણ એવું છે. પણ મારે જોકે એમ છે કે ભાઈ કેમેસ્ટ્રી મેજર વિષય છે ને એમડીસીમાં બોટની છે મારે માઇનરમાં ફિઝિક્સ છે મારે.
હ હ, તો તમારે તો બોટ ની આવતું હે ને?
સબ્જેક્ટ આવે ને પછી પ્રેક્ટિકલ ત્ર એક અ બોલું આવીએ પેપર કેમિસ્ટ્રીનુ ને બે પેપર આવશે.
હમ, તમારે સારું બાકી છે એમ કે મેનેચો ફોર્ટમાં તો તમારે બો હાર્ડ રેય.
પોરથી તો છોતા.
તમાર બો હારું રેય કેમ કે એને અ તમારે એમ માઇનરમાં ફિઝિક્સ છે કે? હા તો છે ને માઇનરમાં ફિઝિક્સ આવી ગયું એટલે એમાં છે ને ખાલી તમારે ઇન્ટરનલ એક્ઝામ જ આવી યુનિવર્સિટીની એક્ઝામ ની આવે.
હા, એ તોમ ની ખબર છે ચોથા સેમ માંથી હવે ખાલી ઇન્ટરન એક્ઝામ દેવાનીને પ્રેક્ટિકલ એક્ઝામ દેવાની બાકી આ તો હવે નીકળી જશે
હમ અમારે આજકાલે એમ છે કે ખાલી કેમેિસ્ટ્રી ન પેપર દેવાનું ફિઝિકસ ન પેપર નહીં દેવાનું
નઈને.
હમ, નઈ નઈ‌. અમારે હવે એમ કીધું હોય કે માઇનરમાં ને એમડીસીમાં જેને ફિજી જોઈતું હોય ને એને ઇન્ટરનલ એક્ઝામ જ આવે ને પ્રેક્ટિકલ આવે બાકી યુનિવર્સિટીની એક્ઝામમાં કાંઈ ન આવે. એટલે માર્ક ગણાય ખારી પણ ઇન્ટરનલ માર્ક ગણાય યુનિવર્સિટીના ન ગણાય એમ હ મા કહીથી કોલેજ જ ની.
હ અમને પણ એવું જ અમારે સિનિયરો એ કીધું છે કે ભાઈ આપડે શોતા એમમાંથી ફિઝિક્સ આવશે પણ ઇન્ટરનલ એક્ઝામ દેવાની પ્રેક્ટિકલ એક્ઝામ દવાની બાકી એ ઓલી નની યુનિવર્સિટી ની એક્ઝામ નહી આવે કે
એવું જ હમ હમ અમને સાહેબ
અમને પણ ખબર નથી અમારે સિનિયર છે ને સિનિયર આપડે મો આગળ હોય શિનર એ પ્ર આપડે કઈ
હમ હમ.
એટલે એને એમ કીધું કે ભાઈ હજી તમારે ચોથા શ માંથી ફિઝિક્સ આવશે ભણવાનું પણ ઓલું નહી આવે યુનિવર્સિટી ની એક્ામ નઈ દેવાની આવે
હમ હમ અમે અમે એ ને પેલા બે ત્રણ દિવસ. પછી કોલેજ ગયા હતાા ને
હમ.
ત્યારે પ્રેક્ટિકલ હતા અમારે ફિઝિક્સ હતા ત્યારે મેડમ કહેતા હતા કે તમારે ખાલી છે ને ઇન્ટરનલ એક્ઝામ જ આવે
હા.
એટલે એમાં મેચ્યોરિટી હ ને પ્રેક્ટિકલ છે લગભગ દશક જેવા પ્રેક્ટિકલ છે. કે ખાલી બે ચેપ્ટર ભણવાના હ.
હમ.
એટલે એના માર્ક પ્રેક્ટિકલ મુકાય તમા.
ઓ તો તમારી ફિઝિક્સમાં મેડમ છે એમ ને
હમ મેડમ. હ એટલે સાહેબ હતા પણ એ શું છે કે એ એફઆઈમાં જ હવે હવે એસઆયમાં એ મેડમ જ ભણાવવાના રહે
હમ એવું
કેમ કે એમાં એટલું બધી હે નહિ ખાલી પ્રેક્ટિકલ ને બે ચેપ્ટર ભણવાના હે બસ
હમ.
બાકી પેલા તોય ને સિલેબસ બહુ મોટો હતો એફઆઈમાં એટલે છે ને સાહેબ ને મેડ બે ભણાવતા
હમ હમ.
બોલો બલો બાકી તમારે હું હાલે કોલેજમાં, હમ?
યલા ઇન્ટિપ આવે કે તમારે?
હા હા આવે ને
હલો આવે ને? અમારે માં ઇન્ટર ભાવ સાહેબ પાંચમાં જમાં ઇન્ટરેસ્ટ ઓલા હોય ને સઠાસીમાં ઇન્ટરશિપ કરવા જવાની હોય
એવું છે.
તમારે પણ કેવું એવું જો હોય કે?
હા હા એવું છે.
હા હા. હમ હરે તો અહીંયા કેમિસ્ટ્રી નો સ્ટાફ હતો એને અલગ અલગ કંપનીમાંને ઓલુંગ આપી દું
હા હા.
ને જુલોજી નો સ્ટાક હતો એને શકરબાગ આપી દીધું તું. અને બોર્ડની ના સ્ટાફને આપડે ઓલા ઉપર લઈ ગયા ત નર્સરીમાં નોક નકી જગ્યાએ એમાં અમારે કેવા કેવી રીતના હત કે ભાઈ આ ગમે બધા સબ્જેક્ટ વાળા વિદ્યાર્થી ને ગ્રુપ પાડી દીધા હતા કે ભાઈ બે ગ્રુપ ને બી પેલા એ એક ગુપળાને જવાનું પછી એનું ઇન્ટરશિપ પૂરું થાય એટલે બે ગ્રુપ વાળાને જવાનું એવું હતું મારે
એવું છે એટલે એમા હું રેય સંખ્યા વધારે હ ને તમારે તો બાઉ દનમાં એટલે એમ થાય બાકી અમારે તો અહિયાં લગભગ છેને ત્રીસ ચાલીસ ની સંખ્યા હોય એટલે શું કે વદન ભેગું જ હોય અલગ અલગ ન હોય
હમ હમ અમારે તો આ ગયા વ તે હતા ને તે લોકો એવું કેતા હતાા કે ભઈ એ એને બી પાટ પાડવા આવ્યા હતા એ પાટ વાળા ને પેલા જવાનું ને પછી બીજા પાટ વાળા ને
હ હ
હવે આવો ક્યારેક હવે જુનાગઢ બાજુ વરસાદ વરસાદ થઈ ગયો તો હવે તમે લોકો આવો બોલે ઓલે આપડે વાત થઈ ત્યારે તમે એમ કીધું હતું કે વરસાદ વરસાદ થાય ત્યારે આવિયે તો હવે તો વરસાદ શરૂ થઈ ગયો તો આવો પા
હમ તો હવે શનિ રવ માં આટો મારી જાય હું કે કે અમારે શનિ શનિવારે હે ને
હમ હમ હમ તો આવી જાય
બાકી એમાં હું છે કે ઇસ પાછી બીજા લેક્શર હોય તો ઈ લેક્શર લેય પણ નહી એટલે શનિવારે રાખી દે તો પ તો પછી એક દિવ આઠ હું આવું પડું એક દિવશ મા તો હું ફરી લઈ આપડે
હા હા એવું છે એમ હા તે વાત પણ કેમ કે અહીંયા તમેં જૂનાગઢ આવો તો તો ફરવાનું જાજુ છે તમે જ્યાં જ્યાં જાાવ નેં ઓ શું થાય આપડે ચક્કર બાગ છે અહીંયા ગિરનાર ભાવનાથ છે દાતા છે વિલિંગન ડેમ છે એને અહીંયા હમણા તો નવું નવું નરસિંહ મહેતા સરોવર પછ સ્ટાર્ટ થઈ ગયું હોય
હમ તમારું હું છે હવે ઘરે ઘરે કેથી જવાનું
હારે તો હવે સાતમ આઠમમાં જવાનો પ્લાન છે અત્યારે તો કેમ કે કઈ રજા નથી અમારે પડતી ને પાછા પ્રેક્ટિકલ ને હવે ધે હજુ શરૂ નથી તે અમારે પ્રેક્ટિકલે હવે ટૂંક સમયમાં લગભગ ચાલુ કરી દેશે એટલે પછી ટાઈમ નહી મળે
એવું છે
તમારે રજા તો સાતમ આઠમ માં જ જવાની કે
હા એટલે એ તો હવે હું કેય શનિ રવિની રજા પડી જઈ અં ઘેર વહીયા જાય હવે આમાં તો અહીંયા એવું છે કે બે કલાક નો રસ્તો હો એટલે હું કેવાય તય વયા જાય એમ વેરાવળથી હું કેવાય હું ના બે કલાક જેવા રસ તો એ તો જઈને એક થી ય વહી આવી એમ તો શની રવી અહીંયા જ હોય તો હાલે એમ
હા એ એ પણ છે કેમ કે નજીકને નજીક થાય એટલે
અમારેને કોલેજ ટાઈમ દસ વાગ્યા નો હોય
હમ
એટલે પછી હવારના બપોરમાંમે સાત વાગે નીકળી જાય તો આરામથી નવ વાગે અ ભૂગી જાય એટલે શનિ રવિ રોકા જવું હોય તો હોય છે બાકી તો અચાણ કઈ ઈચ્છા એ નહી ને રખાતે મેટ્ટમમાં વાત
હા અમારે પણ એવો જ વિષય છે પણ અમારે તો જો કે જવું હોય ઘરે તો આવક જાવકમાં જ અમારે એક બીજ જે જાવામાં અયથી અમે સવારે ટ્રેન માં નીકળીએ ને
હા હા.
કે જોકે સવારે ટ્રેનમાં અહી આઠ વાગે બેઠીએ તો બપોરે અમે સવા બે વાગે અરે ઉના પહોંચીએ ને ત્યાંથી ઘરે પોચ ત્યાં ત્રણ વાગી જાય એટલે એ દિવસ તો ગયો આવવામાં પાછો અગિયાર વાગ્યા ની ટ્રેન હોય અમારે ઉનાથી અગિયાર વાગે ટ્રેનમાં બેઠીએ ને અમે ને અહિયાં સો વાગે પોહોચાડે જુનાગઢ બે દીક વહી જાય તો બે દી તો શું અમારે આવક જાવક કરવી.
એ એમ છે.
બે દી તો ટ્રેન માં જવાક જવાક માં હોય જાય.
હા એ તો તમારે બાકી શું કેવાય કે બસમાં. તો પછી થોડુંક મોંઘું પડી જાય ટ્રેનમાં પાછુ અ રહેવા મજા આવે એમ.
હમ આમ ટ્રેનમાં મજા પણ આવે અને મજા પૈસા ઓસા થાય. કોઈ સવાલ નથી રૂપિયા ન તો પણ એમ કે મજા જ આવે કેમ કે શાસન ની અંદર થી જા ય અને તેનું લોકેશન ક્યારેક ક્યારેક તેવા અ વ્યુ એવા આવી જાય ને જો કે. અત્યાર સુધી કોએ દિ ટ્રેન સામે કોઈ શેંર દીપડો તો નથી દેખાણો પણ એ હરણ તેવું બધું જોવા મળે એટલે તેના કારણે મજા આવે એમ. ફિલિંગ સારી આવે કે શાસન ની અંદર થી જાય તો મજા જ આવે.
હા તો સ્મિતભાઈ વાંધો નને હ હું કે જુનાગઢ બાજુ આવ્યું તો ની રાતના ફોન કરશું બીજું હું.
હા હા વાઘો ન‌ઈ લો ભાઈ.
હા.